હા રાધે રાધે કેમ છો?
રાધે રાધે બસ હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ છું તમને ખબર છે આજકાલ તમે ધ્યાન આપ્યું છે અ મતલબ આજકાલની જે જનરેશન છે એ ભક્તિભાવ માં ઘણો વધી વધી રહ્યો છે, તમે જોયું કે આજકાલ લોકો પરિવારા ની મહારાજના પ્રવચન સાંભળે છે, ભગવદ ગીતા વાંચે છે. અને જીવનમાં શાંતિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
બિલકુલ સાચું કહો છો તમે, આ જે હવેના જે બધા જ મહારાજ છે જેમ કે પ્રેમાનંદજી મહારાજ, પંડિત મિશ્રાજી પછી આમ બદ બહુ બધા જે અ મહારાજ જે એમ એ લોકો એ આપણે જો અ યંગસ્ટર્સમાં જે ફરીથી ભક્તિ ભાવના પ્રત્યે જે રુચિ અ ફરીથી ઉત્પન્ન કરી છે. તો એ તો બઉુ જ સારો પ્રભાવ આપણને જોવામાં મળે છે. કે કેવી રીતે પહેલા લોકો કો જેમ ભગવાનને ભગવાન નુ ભક્તિભાવમાં ધ્યાન લગાવતા હતા શાંતિ થી એમને અમને યાદ કરતા હતા. અને ભાગવત નો પુરાણ નો અ સ્મરણ કરતા હતા તો ફરીથી લોકો એની પ્રતિ જૂ ફીરયા છે.
હા નહી સાચી વાત છે મતલબ પેલા લોકો માનતા હતા કે અ જે આજની જનરેશન છે માત્ર મોબાઈલ ને સોશિયલ મીડિયા સુધી જ છે પણ હવે મતલબ હવેની જે જનરેશન છે સવાર સાંજ ભજન સાંભળે છે અ મંદિરે પણ જાય છ. અને આ શું કે આજ આ મતલબ આજકાલનું જે આ નવું નવું છે એની વાતોમાં રસ નથી લેતી.
બિલકુલ સાચું કહો છો તમે અને કેટલું બોલિવુડ એક ટ્રસ્ટ જેમ કે તમને જોયો હશે કે અ કેટલા બધા બેક બોલિવુડ એક્ટ્રેસ છે એ લોકો પણ ભક્તિના પ્રત્યે લા અ એમનો એટલો ભલે એટલા મોડ હોવા થતાં પણ એ લોકો પણ માને છે કે આપ આપણને ભક્તિ ભાવનાથી જ આપ આપડું જે કામ છે આપણું જીવન છે એ સિદ્ધ થવાનું છે તો ભલે કેટલા પણ કેટલાય કરોડપતિ ક્યોન કેમ નથી તો પણ એ લોકો કો ભગવાનનું સ્મરણ કરે છે ભાગવત નું પાઠ કરે છે અને અમ ભગવાનને નામ સ્મરણ નું જપનું જે મહત્ પ્રેમાનંદ જી મહારાજ એ બધા પ્રત્યે જે ફેલાયો છે એ પણ એક વિશેષ વાત છે કે જેમ કે અમ બધા રાધા નામ કે રામ નામ એવી રીતે જે નામ સ્મરણનું મહત્વ પણ અમારની આજની જે જનરેશન છે એ લોકોમાં આનો પણ ભાવ ઉત્પન્ન કર્યો છે. એ પણ બઉ સારી વાત છે.
તમે સમ કેવો છો બોલીવુડ એક્ટ્રેસ જેને આપણા જે ક્રિકેટર છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ પણ પ્રેમાનંદજી મહારાજના ચરણોમાં છે તમને ધ્યાન જ હશે એ પણ ગળામાં ત્રણ બ કંઠની માળા પહેરે છે મતલબ એ લોકો પણ કેટલું એ લોકો પ્રત્યક્ષ કરે છે એ ત્યાં તો પ્રેમાનંદજી મહારાજ પાસે તો કેટલા બધા મતલબ ગુરુજી છે બધા જ ત્યાં જતા રહે છે અ આ બોલીવુડ એક્ટ્રેસ જાય છે સિંગર લોકો જાય છે એ લોકો પણ ત્યાં જાય છે હા
બિલકુલ અને એમના જે પ્રવચનો છે એ આપણને માણસ જાત ની આજની જે સમસ્યા સમ્યા છે એ સમસ્યાની સાથે જોડીને એ કહે છે તો પણ કેટલું મતલબ એમનાથી આપણને મોહ જોડાવ થાય છે. જેમ કે જો આજના આજના જમાનામાં પતિ પત્ની ના વચ્ચે જો લો લડાઈ વગેરે અને કોઈ મતલબ બહુ જ વેર ને એવું રાખતું હોય તો એ બધા માટે એ જે આપણને એક અલગ જ સકારાત્મક વિચાર આપે છે. તો એ બહુ મહત્વનું એ લોકોના લોકોના સોચવાની વિચાર શક્તિને વળાંક આપ્યો છે એ બહુ જ સારો વળાંક આપ્યો
નહી નહી સાચું કયું છે મતલબ કેટલા લોકો તો મતલબ રોજ સવારે છે ને પ્રેમાનંદજી મહારાજ ના પ્રવચન સાંભળીને દિવસ ની શરૂઆત કરે છે એથી દિવસ પણ સકારાત્મક રીતે એ લોકો નો પસાર થાય અને આમ થાય છે કે ગીત તા મતલબ લોકો હમણાં જો ને તમે ગીતા વાંચવાનું પણ શરૂ કરી છે અને ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી એ તો જીવન નુ શું કે છે આ માર્ગદર્શન છે તેમાં કર્મ સત્ય અને મલ આત્મવિશ્વાસ મતલબ આવ બધી વાતો એમાં લખ ખેલી છે અને એ આપડા જીવન માં ઉતારવી પણ જોઈએ છે ને એમાં શું કે ભગવદ્ ગીતામાં મતલબ એ શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આજના યુવાઓ માટે પણ આ ઉપયોગી છે કે મુશ્કેલી આવે ત્યારે ભગવાન નું નહી પણ હિંમત નો સારો કરવો જોઈએ એ એમાં એ બતાડેલું છે તો આજની જે જનરેશન છે એ લોકો માટે આ બરોબર છે.
બિલકુલ તમે તો બહુ જ સારી વાત કરી આટલામાં એક ઉદાહરણમાં તમે પૂરા જીવન નો જે સત્ય છે. એ કેવી રીતે આપણને જીવન જીવો જોઈએ. એનો પૂરો માર્ગદર્શન આપી દીધો છે આમાં પણ અને એવી જ રીતે જો હવે લોકોમાં જાગૃતતા વધી રહી છે અને જો લોકો પણ હવે ધર્મ પ્રત્યે પોતાનો ઝુકાવ વધારે કરી રહ્યા છે જેમ જેમ અ સમય જાય રહો છે સશિલ મીડિયાનો આપ પડે આમ કહીએ છી કે બહું લોકોને લત લાગે છે પણ એ સારી પણ છે એ આપણે કેવી રીતે કે આપડો સમય આપણે કે કઈ જગ્યાએ આપણે અ એને વેફળીએ છીએ એ તો આપણા ઉપર પડ છે તો જો આપ આપણે સારા, પ્રવચનો સાંભળવામાં ભગવાનની ભક્તિ કરવામાં કે અમ ભગવાનને યાદ કરવામાં એમાં જો આપણે આપણો સમય પ્રસાર કરીએ છીએ તો તો એ તો બહુ જ એ સમય ન આપણો સદઉપયોગ કરતો કરતો જ કહેવાય.
હા ન એ વાત તમારી કે છે જે આજની યુવાત તમે કહો છો કે મોબાઈલ્સ રીલ્સ એવી રીતે મતલબ એ લોકો એ તો જોઈએ જ છે પણ એના અંદર પણ રીલ્સમાં પણ કેટલા મતલબ આપણા મહારાજા લોકો મહારાજ લોકોની કથાઓ આવતી હોય એ તો લોકો એ પણ જોય છે રીલ્સમાં. અને એની છે ને આજકાલની જે યુવાઓ છે ને એ આજમાંથી અ વિડીયો વધારે જોવાનું પસંદ કરે છે. એ એમાં એ લોકો નો આ સારો બદલાવ છે તમે જોયું હોય તો.
બિલકુલ અને લોકોમાં હવે જેમ કે ઈર્ષા અને બદલો લેવાની જે ભાવના છે એ માટે પણ ભગવાન કેટલા ના આપ લોકોને વિચાર કેવી રીતે અ બદલી નાખે છે કે તમે નહી અ તમે બધ તમે કોઈ તમારી બુરાઈ કરે છે તો એ બુરાઈ અ તમે પોતાના ઉપર મ ના લો. એ કારણ કે એ તો ત એ ભલે તમારી બુરાઈ કરી રહ્યો છે પણ તમારા જે પાપ છે એનું નિવારણ કરી રહ્યો છે તો લોકોના વિચારવાની એકદમ જે એમની તક છે એ પણ ચેન્જ એકદમ બદલી નાખી છે અને હવે કોઈ પણ, લોકો પોતાના વિશે વાતો કરે કે કઈ કરે તો એનું પણ બહુ એમ ભાર લેતા નથી. તો એમની વિચાર શૈલીમાં પણ બહુ જ બદલાવ
બદલાવ હા ને નહી આ વાત તમે બરાબર કેધી મતલબ હવે તમે જોયું હોય છે કે આજકાલની જનરેશન છે ને, હવે ખરાબ આદતોથી પણ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. અહ તેઓ કહે છે કે મતલબ અહ વિચારો અને શ હું શું કે આ સત્સંગ એ જે સાંભળે છે ને એજ એમને સુધારે છે. કે એ લોકો આ બધું હા વા હમણાં પ્રવચન સાંભળી રહ્યા છે. ઇવન એકું રી-રીલ્સમાં પણ નાના મોટા શોર્ટસમાં પણ અગર થોડું બ ઘણું એ સાંભળતા હશે તો એ પણ એ લોકો માટે સારું છે. એ લોકો એને પણ પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે અને ખરાબ આદતોથી દૂર રહેતા છે.
બિલકુલ અને તો લોકોમાં સારા વિચારો અને સ સારી આદતો નો ના ઉપજે માટે આપ આજકાલનો જે સોશિયલ મીડિયા છે, એ પણ એક અલગ જ રોલ ભજવી રહ્યો છે. જો આપણે જોઈએ કે અમ્મ બધા આપડે કેટલી બધી જગ્યાએ આપણે અમ્મ જોઈએ છે કે બાળકો હોય છે એ લોકો પણ વધારે પડતા સોશિયલ મીડિયામાં ટાઈમ અહ એમનું અહ જોવે છે. તો જો આવી બધી વસ્તુ જોવે તો આપણેે પણ નિરાતે એમને જોવા દેવ-દેવી જોઈએ કે અહ ના કઈજ અહ સારું જ એનાથી શીખે છે
હા-હા જે-જે સોશિયલ મીડિયામાં બધું આવતું જ હોય છે. અહ લોકો તેને શેર પણ કરે છે. એકબીજાને પ્રેરણા પણ આપે છે. મતલબ પહેલા આમ શું હતું કે લોકોને એવું માનવું હતું કે જે આ ભક્તિ છે એ ફક્ત જે વૃદ્ધ લોકો હોય ને એ લોક કો માટે જ છે. એવું નથી હવે તો તમે જોયું હોયજ કે એકદમ ના-નાની-નાની ઉંમરના વ્યક્તિઓ પણ આ બધું ઉત્સાહથી કરી રહ્યા છે. છે ને તમે હા મતલબ અબ બઅ કોલેજ ના વિદ્યાર્થી હોય કે ભલે સ્કૂલ ના હોય એ લોકો પણ તમે જો-જો ગળામાં કંઠી પહેરતા હોય છે. અને મંદિરે જતા હોય છે, ગીતા વાંચતા હોય છે. કોઈ ધ્યાન કરતું હોય છે. એમાં બધ ધાએ ભજન ગાતા હોય છે. એમાં પણ એ લોકો રુચિ રાખતા રાખે છે. અને છે ને આ બધું કરવાતી છે ને જે આજ કલ ની જનરેશન છે ને એનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અહ અને શું કે એના અંદર મનમાં પણ સકારાત્મકતા આવે.
બિલકુલ, અને સમાજમાં સારા અ વર્ગનું વિ કાસ થાય એન એના માટે જે આ બધા મહારાજોએ જે પ્રયત્ન કર્યા છે કર્યા છે એમને આપણને સતત નમન કરીએ છે કે એમને બહુ સારા પ્રયત નો કર્યા છે અને લોકોમાં સારી ભાવ નાનો અ વિકાસ કર્યો છે.
હ હ નેની વાસ સાચી વાત કીઘી, અને મતલબ અ મને આવું લાગે છે કે આ જે લોકો આ પ્રવચન સાંભળે છે ને તેમને વિચારવાની જે જે સોચ છે ને એ બદલાઈ ગઈ છે, હવે તેઓ નાની નાની વાતમાં આમ શું કે દુઃખી નથી થ તા, એ લોકો એમાં પણ સારું વિચારીને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને લોકોના વિચાર હ હ લોકોના વિચારવાનો જે નજરિયો બદલી ગયો છે તો એ બદલાયેલા નજરિયા થી પણ અ બહુ સારો પ્રભાવ જોવા મળે છે.
હ, અને એનાથી છે ને જે આપણા જે અ અમ પેરેન્ટ્સ છે, જે માતા પિતા છે એ લોકો બહુ ખુશ થાય છે કે જયારે આપણું બાળક અ સારા માર્ગ પર ચાલે છે અને ભક્તિમાં રસ લે છે તો એ સૌથી વધારે ખુશી એ લોકોને જ થાય છે. અને જે ભક્ હા, અને જે ભક્તિ માણસને પરિવાર સાથે અ શું કે વધુ જોડી જોડે છે ને એજ ઘરમાં સારો માહોલ બનાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અને આ બધા જે આપડા જે રી રિવાજો જે પહેલા લોકો પૂજા, પાઠ ના પ્રત્યે એટલો ભાગ રાખતા હતા, હવે ધીરે ધીરે ફરીથી એજ યુગ પાછો આઈ રહ્યો છે. એવું દેખાય છે, લોકો ભક્તિ ભક્તિ ના પા માટે બહુજ સજગ થઈ ગયા છે, પેલા ચાર ધામ ની યાત્રા ત્યારે આપડે બઉજ ઉંમર ના થઈ જ બધા કામ પતી જતા અને પછી કરતા, પણ હવે તો લોકો જ્યારે એમના હાથ પણ સારા ચાલે છે ત્યારે જ એ લોકો એવા કામ કરી લે છે.
કરી લે છે નહીં સર મેં જોયું છે કે આજકાલ તો જે બારા જ્યોતિર્લિંગ છે, ચારધામની યાત્રાઓ છે આ બૂ જે હમણાંની જે જનરેશન છે, યુવા પેઢી છે એજ વધારે કરી રહી છે. અને એ જોઈને સારું પણ લાગ રહ્યું છે. અને હું તો બસ એટ કેઓ કે જે આજે જનરેશન જે ભક્તિ તરફ વળી રહી છે ને એ સમાજ માટે ખુબ સારો સંકેત છે.
બિલકુલ સાચું કહું. ચાલો પછી મલીએ, જય શ્રી કૃષ્ણ.
હ હ.